હા
બોલ શુ કરેશ
ક્યાં નહી જો આ બેઠી છું મુવી જોતી તી હમણાં ધુરંદર ટુ હમણાં પડ્યોને
હ ક્યાં સેમા જોયે
ફોનમા અ લેપટોપ માટે
વાહ આઈએ કે
હા એટલે મારી જોડે ફોનમાં આઈ ગયું તું એટલે એવી રીતે શ સુધ હતી એમ લેપટોપમાં કનેક્ટ કરીને
ઓહ હું પણ સીરીઝચ હોતી હતી એટલી મસ્ત સીરીઝ અચ્છા
કઈ
ચિરૈયા
હા બરાબર બરાબર
અરે બીજી પણ જીઓને જીઓ હોટસ્ટાર પણ અરે બીજી પણ હ બજી બ પ્લીઝ છે વીકેન્ડ પર આવે છે લાફ્ટર શેફ એ પણ બહ મસ્ત
હા એ તો હું ભી જોઉં છું. બહુ મસ્ત એપિસોડ હોય છે. એના તો બધા જ મજા આવે એમ ના મેં એને બધા એપિસોડ જોયા મજા આવે એમ જોવાની માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ
હા બહુ
મા મસ્ત મસ્ત એ લોકો બનાવે છે બી મસ્ત મસ્ત અંદર બધું
મારો ફેવરેટ શો છે એ તો
કોમેડી બી મસ્ત કરે મજા હઇ જાય આમ કલાક આવે પણ સારું લાગે કેમ મસ્ત હોય છે લોકોને સોડા બધું એ હા અનસ્ક્રિપ્ટેડ હોય છે એમ
હ એટલે મજા આવે
સારું લાગે
જબરું જબરું બનાવડાવ્યા હું
આપડે તો ડીશ ના નામ ભી ના સાંભળ્યા હોય કોઈ દિવસ જોઈ બી ના હોય એટલી અજીબ અજીબ બનાવડાવશે ને ડીશોને એવું બધું
તોય પેલા લોકો કમેમ કરીને પેલુ અ પી સમજીને બનાવી નાખે કે કેમનું કરવાનું ને કેવી રીતે પહેલા પહેલી કોમ્પિટિશન માં તે લોકો લોકોને બધું મળી જાય સામાન પણ પછી જયારે બીજામાં મ લેવાનું હોય ત તો એ લોકોને ખબર બબ ના હોય કે શું લેવાનું તોય બધું સમજીને બધું ઉચકીલા આવે ને પાછું બનાવે
હ અને કેવું અમુક વાર્ અમુક માં તો છે ને કે એ લોકોને ખબર જ નહી હોતી હો કે આને શું કેવાય અમુક એવા મસાલા હોય કે એવું કઈ હોય
હા પેલા એક કશમીરા શાહ તો એ કશું ખબર હતી
હા એને તો ઇન્ડિયન મસાલાની એટલી કઈ છેમ એટલી વધારે તો કઈ જ ખબર અહીં
કેમકે એ હ કેમકે જોકે એને ખબર પડે છે આમ બધી, પણ એલે માં છે, એલે છે એટલે, એટલેન્રટનું એ છે ઇન્ડિયાન જ. સુ બટ તેના રય છે પહેલે થી લંડનમાં એટલે.
હા. એટલે, મજા આવે પણ એ લોકો કોમેડી બઉુ મસ્ત કરે છે. અ સોમા
બહુ જ જને પેલા કૃષ્ણા અને કૃિષ્ણા ભારતી પછી પેલો સમર્થ અને અભિશેક.
અભીષ હા, એ લોકો આમ એકબીજા તો મસ્તી કરે આમ એકબીજાને રો તો બહુ ગજબ કરી નાખે હોય એ લોકો. તે એમ તોવી મજા આવે એમ લાસ્ટ બી થોડી બહુ મજા આ આવી હતી એમ.
બહ મારા હાથ ન બાકી જ કાલનું અજે મેં પતાવી દીધો. કાલ નો હવે પતાય દીધા આજે બપોરે.
હા, મસ્ત. એપિસોડ હતા મજા આવે એમ એ લોકોની બધી સિઝન એ લોકોની મસ્ત હતી એમ. બે સિઝન પતિ ને આ થર્ડ ચાલુ છે અત્યારે.
બધા હતા અડધે થી બીજા જૂના બા આવી ગયા.
હા. પણ પહેલી સિઝનની જે કાસ્ટ હતી ને એજ કાસ્ટ બેસ્ટ હતી એમ. એજ બધા હતા, અમુક અમુક અલગ છે હા. અમુક અમુક અમુક બે ચાર જણા અલગ છે, બાકી બધા તો એના એ જ છે.
હા, આ અમુક જન નીકળી ગયા છે અને
નવા આવીઈ ગયા છે લોકોની જગ્યા એ. હા.
પછી એ બીજો એક સિરીઝ છે હેરી પોટર એ પણ બહ મસ્ત છે
ના એ તો મેં આખી નથી જોઈ અડધી જો હોય છે હેરી પોટર નથી જોઈ મેં આખી
મે તો સાત સાત જોઈ લીધા સાત સા સાત મુવી જોઈ લીધા એટલે મસ્ત બહુ ગમે છે
હા જોઈશ હુ ભી
તને ખબર હ આપડી કોલેજ આઈ કી એમ કરીને કઈ હતુ પેલો પેસ્ટ હતો ત્યારે આપણા ડિપારમેન્ટ મા એ હેરી પોટર વાળી આખું એ થીમ હતી હા બધું હેરી પોટર વાળું હતું
બરાબર બરાબર મસ્ત કરયુ હશે નહી હમ્મ બરાબર પછી અત્યારે કઈ બીજી કોઈ સિરીઝ આઈ ચાલને એમ જોવા જેવી
જો ને હુ વી એ હું જોત ના ક જોઈતી હમણા એક બે દિવસ પહેલા જોઈતી એ યાદ નહી આવતું નામ ઉભી રહું જોઈ ને કઉં તને
ના પણ મને હમણાં યાદ આવીઈ તી ને પાછી ભૂલી ગઈ
થાય થાય એવું થાય અમુક વાર
અરે બઉુ થાય છે પણ અત્યારે છે ને આ જે જીઓ હોટસ્ટાર છે પ્રાાઈમ વિડીયો છે એમાં જે ડાયરેક્ટ સિરીઝને મુવીઝ આવે છે ને થિયેટરમાં નહી આવતા ને એમાં આવે ને એ વધારે બેટર હોય છે થી એક ફલવાડા કરતા.
બરાબર હ અ
મને તો એટલે વધારે એમ જ.